હલો. હલો.
હેલો.
અવાજ આવે છે. હલો. અવાજ નઈ આવતો. હાલો
હલો.
હવે અવાજ આવે.
હમ હમ આવ્યો આવ્યો.
હા.
બોલો બોલો.
કેમ છો કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં કેવું તબિયત પાણી ને.
એકદમ મસ્ત તમારે.
બસ મસ્ત મજામાં.
કેમની યાદ આયી આજે મારી.
કઈ ની મેં વિચાર્યું કે. તમારા જોડે હાસ્ય નું મહત્વ આપડા જીવનમાં જે. છે એના વિશે થોડું. ચર્ચા કરી લઉ ને થોડું યાદ પણ કરી લઉ કેમ કે. અમે ઘણું હસાવતા હતા અમને અમારા આપડે કોલેજ ના ગ્રુપમાં.
અચ્છા તો એનું બી મહત્વ હોય એવું
હા હાસ્યનું પણ ઘણું મહત્વ હોય છે આપડા જીવનના જીવનમાં એટલે આપડે આમ કહીએ ને તો કે હાસ્ય આમ શ્રેષ્ઠ ઔષધિ છે આપડા જીવનમાં કેવાય ને કે હશે તેનું ઘર વસે અને હાસ્ય એક શ્રેષ્ઠ ઔષધિ છે આ બંને કહેવતોમાં જીવનનું એક મોટું સત્ય છુપાયેલું છે આજે માણસો પાસે પૈસા છે સુવિધાઓ છે આધુનિક ટેકનોલોજી છે પરંતુ જો હાસ્ય અને આનંદ નથી તો જીવન આમ અધૂરું લાગે છે અને હાસ્ય માત્ર ચહેરા પરનુ સ્મિત નહી પણ મનને હળવું કરનાર, સંબંધોને મજબૂત બનાવનાર અને જીવનમાં નવી ઊર્જા ઉભું કરના અમૂલ્ય ભેટ છે
વાહ, આવું તો મેં મને વિચારે જ નતો આવ્યા આતો બહુજ સારી વાત કરી તમે
હા
એટલે તો હું, બોલો, એ કે હવે સવારે ખબર બધા લાફિંગ ક્લબ માં બી જતા હોય છે, એટલે હસવા વાળી એક્સરસાઇઝ કરે બધા ભેગા મળીને
હા, એ તો વાત સાચી કીધી તમે
હમ
આજકાલ એવા યોગા પણ આમ કરાવવામાં આવતા હોય છેક્લાસીસ કરાવવામાં હોય આવતા હોય છે કે સવારે ઉઠી ને જોર જોર થી આપણે અમુકવાર ગાર્ડન માં જઈએ તો જે વૃદ્ધ લોકો હોય એ લોકો આ એક્સરસાઇઝ કરતા હોય છે આપણે એમને જોર જોર થી હસતા જોઈએ છીએ
હા
હા, અને માનવ જીવનમાં પણ સુખ અને દુઃખ બંને આવતા હોય છે દરેક વ્યક્તિને આમ જીવનમાં કોઈને કોઈ ચિંતા, જવાબદારી અથવા મુશ્કેલી હોય જ છે પરંતુ જે વ્યક્તિ આમ મુશ્કેલ સમયમાં પણ હસતા શીખી જાય છે તે જીવનમાં વધુ સારી રીતે જીવી શકે છે
હા, એ તો તમે એકદમ સાચું કીધું એ હસે છે, સ્મિત રાખે છે મતલબ કે એના મનમાં હજુ પોઝિટિવિટી છે અને એના લીધે જે કોઈ પણ પ્રોબ્લેમને બી પાર કરવાની શક્તિ આઈ જાય એનામાં
હા, એ તો સાચી વાત છે અને હાસ્ય એ ભ ભગવાને માત્ર માણસ ને આપેલી આમ અનોખી ભેટ છે આપણેે હસીએ ત્યારે માત્ર ચહેરો જ નહી પણ આખું મન આપડું પ્રફુલ્લિત થઈ જાય છે
હા, એ તો સાચું અને હસી એટલે એટલે મોઢા, મોઢાનનું તેજ આખું અલગ દેખાય જાય
હા, અને હ હસી એટલે એકદમ જોક્સ કેવા કે જોરથી હસવું એવું નઈ હાશે એટલે આમ જીવનને પોઝિટિવ રીતે જોવાની દ્રષ્ટિ નાની નાની ખુશીઓમાં આનંદ શોધવાની આમ કળા અને મુશ્કેલીઓ માં પણ આ જાળવી રાખવાની શક્તિ કહીએ તો પણ કહી શકાય
હા, એ તો બહુ ઊંડી વાત કરી તમે
હા
અને અત્યારની જનરેશનને તો આ વિચારની જ બહુ જરૂર છે બધા કેટલા સ્ટ્રેસમાં હોય છે ડિપ્રેશનમાં હોય છે
હા
તો એમને હિંમત ના હારવી જોઈએ અને હાસ્ય મોઢા પર હાસ્ય રાખીને મનમાં પોઝિટિવ રાખ પોઝિટિવ રહીને પછી પ્રોબ્લેમ સોલ્વ કરવાનું વિચારવું જોઈએ
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી અને હાસ્યથી આપણે ફિઝિકલ પણ ઘણા બધા ફાયદા છે કે વિજ્ઞાન પણ આમ સ્વીકારે છે કે હસવાથી શરીરને આમ ઘણો જ લાભ થાય છે આપણને તણાવ ઓછો થાય છે આપણું મન છે એ પ્રસન્ન રહે છે પછી આપડી જે રોગ પ્રતિકારક શક્તિ છે એના પર પણ આમ સકારાત્મક અસર પડતી હોય છે અને શરીરમાં સકારાત્મક હોર્મોન્સ નું સ્તર પણ વધતું હોય છે અને ઉ ઘ પણ સારી આવતી હોય છે આપણને
હમ એટલે બધી રીતે એકદમ ફાયદાકારક છે અને સારું બી છે
હા
હમ
અને શારીરિક સાથે માનસિક રીતે પણ એના ઘણા ફાયદા છે આપણે જોઈએ તો કે આજના સમયમાં ડિપ્રેશન ચિંતા અને તણાવ ઘણા જ વધી રહ્યા છે અને આવી સ્થિતિ માં આપણે હાસ્ય થી આપણા મનને હળવું બનાવી શકીએ કે આત્મવિશ્વાસ વધારી શકીએ નકારાત્મક વિચારો ઘટાડી શકીએ અને જીવન પ્રત્યે આશાવાદી દ્રષ્ટિકોણ પણ વિકસાઈ શકીએ છીએ
હમ એ તો એકદમ સાચું કીધું હસવાનું મહત્વ તો છે હાસ્ય ન
હા
અને એક મેં તોવી કહેવત પણ સાંભળેલી છે કે અગર દિલ્લ ખોલ લયા હો ત યારો કે સાથ તો આજ નહી ખુલના પડતા ઔઝારો કે સા
હા
કે આપડે જો આપડા મિત્રો જોડે પણ આમ શાંતિ થી સ્માઈલ કરીને આમ વાતો શેર કરતા હોય એકબીજા જોડે હસતા હોય તો એ સારી પડોગ બને તો એના લીધે
આપડું ખુશ રહીએ અને એવું કઈ ના કર્યું હોય તો પછી આગળ જઈને હૃદય ની બીમારીઓને એવા બધા ચાન્સીસ તો થાય જ કઈ શેર ના કર્યું હોય એટલે
હા એ તો સાચી વાત છે અને મિત્રો સાથે આમ હાસ્ય મ મસ્તી મજાક કરવાથી પણ આપણું મન ઘણું જ હળવું થાય છે
હા
હા
એ જ નાની નાની વાતો પર હસવું
હા અને મિત્રતા પણ આપડી મજબૂત બનાવતું હોય છે
હમ
હા અને હાસ્ય થી આમ સંબંધો પણ આપણે સારા રહેેતા હોય પરિવાર નું આપડે વાતાવરણ પણ ખુશનુમાં બનાવતું હોય છે મતભેદ ઓછા કરવામાં મદદ કર હોય છે હાસ્ય અને આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં પણ આમ સકારાત્મક વાતાવરણ બનાવતું હોય છે
હમ એના લીધે વાતાવરણ હળવું થાય આમ તણાવ વાળું વાતાવરણ ઓછું થાય અનેને બધા તણાવ ફ્રી થઈને કામ કરે અને સારી સકારાત્મક ઉર્જા ફેલાવી એ તમે કીધું એમ
હા અને વિદ્યાર્થી જીવનમાં પણ હાસ્યનું આપડે એમ જોઈએ તો ઘણું મહત્વ છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પરીક્ષા અને કરિયર નું જે પ્રેશર હોય છે. જો તેઓ આમ યોગ્ય સમય હશે મિત્રો સાથે હળવી વાતચીત કરે અને જીવન માં સંતુલન જાળવે તો તણાવ તે ઓછો થઈ જાય છે અને અભ્યાસમાં પણ વધુ સારું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
હમ્મ એ તો તમે સાચું કીધો અને અત્યારના વિદ્યાર્થી ને આ બધી સમજ હોવી જ જોઈએ. તો જ એમણે સારી રીતે ભણી શકે
હા.
હમ્મ હમ્મ.
અને હાસ્ય હંમેશા આપણે આમ સકારાત્મકતા પણ આપણામાં ઉદ્ભવ કરતી હોય છે. અને કોઈની શારીરિક ખામી ગરીબી ધર્મ જાતિ અથવા વ્યક્તિગત પરિસ્થિતિ નો આપણેે મજાક પણ ઉડાવવો ના જોઈએ હાસ થી પરંતુ એનો હેલ્પ કરવી જોઈએ એની મદદ કરવી જોઈએ.
હા એ તો સાચું કીધું હાસિયા ના મામલામાં પછી આવી બધી વાતો ના આવવી જોઈએ આ તો ખરાબ હશો કેવાય.
હા એ તો સાચી વાત છે. અને આજે સોશિયલ મીડિયા પર પણ અનેક કોમેડી વિડીયો અને મીમ્સ જોવા મળતા હોય છે એમાંથી કેટલાક સારા અ સારા મનોરંજન આપે છે પરંતુ ખોટી માહિતી અપમાનજનક અ વસ્તુઓ અને કોઈની લાગણી ને આમ ઠેસ પહોંચાડે તેવું આપડે હાસ્ય ટાળવું જોઈએ બને એટલું
હા આપણને એવું લાગે મજાક મજાક માં કહી દીધું પણ એ સામે વાળાને હર્ટ કરતું હોય છે તો આપડે એવું ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને હાસ્ય નું સમાજમાં પણ સકારાત્મક ફેલાવા છે. ઘણા મહાન વ્યક્તિઓ છે અને શિક્ષકો છે જે ગંભીર વિષય ગરામ સમજાવવા માટે હાસ્યનો ઉપયોગ કરતા હોય છે કારણ કે હળવા વાર્તાવરણમાં લોકો વધુ સારી રીતે શીખી શકે ને સમજી શકતા હોય
હમ્મ કેમ કે વાતાવરણ હળવું થાય તો તણાવ આપો આપ ગાયબ થઈ જાય તો મગજમાં બધી વાતો સારી રીતે ઉતરે એટલે શિક્ષકો ભી એવું કરે ને તો ત્યારે બહુ ફાયદો થાય મજા આ આવી જાય ભણવાની
હા એ તો ઘણી સાચી વાત કરી તમે અને આમ જીવનમાં સૌ થી સસ્તી અને સૌથી કિંમતી વસ્તુ આમ જોઈએ કઈ છે તો એ આપડણે કહી શકીએ કે સ્મીથ
હા.
કેમકે તે આપવા માટે આપણેે આમ કઈ ખર્ચ નહી થતો અને પણ સામે વાળા ના જે જીવનમાં છે એ આપડણે આમ ખુશી લાવી શકીએ છીએ. એક સ્મિત થી
અને આપણું મોઢુ જો એવું હસ્તુ હોય સ્મિત વાળું હોય તો સામે વાળાની અંદર થી એવું થાય કે આપને આવકારો આપે છે આમની જોડે જવા જેવું જોઈએ. જવા જેવું છે એટલે આમ પોઝિટિવ વાઇબ આ આવી જાય.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને અમુક કોય હજુ જો ટેન્શન હોય તો એ માણસ નું આમ આપડે એક સ્મિત આપીએ તો એનાથી એનું ટેન્શન પણ ઘણું હળવું થઈ જતું હોય છે.
હા એ તો સાચું
હા વાંધો ની સારું સારું ચલો પછી કોક દિવસ વાત કરીશું.
હમ્મ હમ્મ સારું આવજો.
હા હા આવજો
હા.